હા ઓય પેલું લાગે નહી મારો તો.
અરે પિં પિંકી નો ફોન આવેલો હતો હોઈન એ તો હા સાઈડ એટલે લાગ્યો. પણ આમાં છે ને એવું છે ઘણી વાર મેં જોયું કાલે મારે મે તેને ની કેતી તી. કે તારૂમાં મારો ફોન નહી લાગે એમ કરીને તેમાં છે ને કદાચ પેલું વધારે કદાચ. ને ટાસ્કોવાડુ તો કદાચ. સાથે હું રોક છે ખબર ન આવે.
હમમ. ઉધં આવે પા હી.
ત્યારે તો ઉઠીઈ હથી આટલી કેટલી ઊંઘાઆવા લાગી કે યાર. ક્યાં યાર હાચી વાત છે સમજી ગયા સમજી ગ.
અમણા હુ ખા પીના સોના.
હમ એ કે ઘરે રહીને બહુ આડસ આવે આચું કેમે તને તો આખો ડાળ કોઈ કરું નહી. કંટાળો આવે એમ થાય
અને બેવું જ થાય.
હમ .
કોઈની વાત કર ન કરું મે બે મિનટ. તેજસ્વી ન બી લાઈક.
અરે નહીં એક ક દ વારે જ કરેલો ભાઈને લાગે ભઈને લાગે ને.
હમ્મ હમ્મ. થોડ ક્લાસ જવા જ ને નોટબુક લેધી જમ હાજી ઉઠી એમ કરીને. બેઢી પાંચ.
કંટાળી જાય તે એટલી જ ભાઈ તૂટકે કઈ ની વાર એમ તો ચાલે એમ કઈ કોઈ અહિયાં તો પેલી તો અમને બો કામ કડાવડ હતો અહિયાં તો. પેલી ટાઈમ થાયલા છોડી દઈ હા હોઈ. જે પાંચ મિનિટ મોડ વેલો ની ભય રડે એટલે હું કે દેજ આ કર તમે. મન
એવું કે.
હજી એક્ઝામ ભ નથી લીધ, ક્યા આંટી ને ખબર બ ભૂલી હો જનઆં તું.
કેવું જ કે નહીને એક્ઝામ લે લો ને દીદી એમ ગરને.
હમ ની ખબર ક્યાદ લહી.
હમ્મ.
એટલે. એ એક્ઝામ માં ની આવેલું તો એ લોકો બાહુ કરાવે કેને કે ભાઈ એમ. એમ એ આપી દઈ એક્ઝામમાં. એક્ઝામ માં ધારો કે આપડે નહી આવડ્યું એ લોકો કીધું હરખું હીં આવડું તો. એ લોકો પર શબી આપીને કે પહી.
એ પાસ કરી દે એ લોકો.
એવું કઈ નહીં. માક ના એવું ની આપપના હોને ખાલી આમ દ સર્ટી જ આપા એટને એ અંદર માક નાને એવ ન લખ.
ગ્રેડ લખે ગ્રેડ લખે. એક રેડ ને ઉલગ.
હમ એ નવું કો લોકોક નહી.
બજ જો કે. અને પાસ કરી દે થ. હા ભાઈ તો જ જાય કે નહી બધાને તો કોઈ જાય કે વાત કરે તોું બી શું યાર.
હ આપડા જવા વહીમરાજ.
આપડ તોર ઇન્દ્રની કે પણ આપડે તો. એ લોકો પેલાથી પૈ હ એટલે ખબર છે એ લોકોને કે એ લોકો આવ જ એમ. હમ્મ.
પૈ પેલા થી નઈ પૈ એ લોકો પેલા થી ના હારું લે. કેમકે પછી એ લોકો આવે નહીં આવે એમ કરીને.
એમને આવે ને આ ન જો ભૈ ભ આપડે જાન તો ખરું જ કે નહી એમ. હવે આપડ ની ગમે આપડે હવે જાણ તો ખરું કે નહી એમ. ત્યારે પેલા થોડા પાંચ ચાર દિવસ જયા એને. પેલા ન ગ પેલા કો નહી આવે એમ ત્યાં લોકો આવું નહ બને એમ એટલે્રકીી આપડે પાછી દશ પ હાી લે જવાનું પેલા જવાનું થોડાક. બીલ તો કે કે કર ને કટાળ આવેમી.
ઓકેેશ.
કઈ નઈ કર ને એવું કંટાળ આવે એટલે.
કેમે એલિયા ની કઈ કે.
એટલે ક્યાં એક એક બધાને ક્યાં કરટી એટલે મેમ હોય. વાત કરાવતી એવું કરતી અપે પેલા મેન. તેને પેલી મેમ છે ને લોોહી જોવી ખબર કે. જેથી તે લોકો બહ મસ્ શીખે આ લોકો બેકતા ભી હોય.
હા તો એ બે હા.
મામાં શીખે આ ક બેટ.
હમ્મ.
આ કો બે બ ઉપર ઉપર અમુક ક એ લોકો બ ઘર ખુ આવત.
અલગ બ ફોર્મેલટી જેવી કરી ગઈ. ત પેલા કે ના પેલા તો બરાબર જો હમ જાાવ એ કે બધું આવડી જાય. એંગે.
એમ ખબર પડવું જોઈ બીજું કઈ ન.
એટલે બોલે ને એના પથી ખબવા પડી જાય એમ.
હમ્મ.
કોણ કરી પાણી વા એને જોઈ ને આવી જેવું કરાવ તોકળ જવા.
જાતા ખાલી લેપટોપ હાર પડી જાય જોુ. ખબર ના પડે આપડને સા કેની વા.
ભાઈ ન છે એમ તો કંપની વા તરફથી આવે ત.
હમ મેડની થહી ખાઈ બચારા.
હમ્મ.
એલે. તવા રોધે જ બટા કોલ લ ક હું કેેટ.
કમ મેરે એડી. એડમિશન થઈ જામાય ખાલી.
બરાબર બધું એસાનમેન્ટને લખવાને આવે કે નહી આવે. પસ એમેને લખણ કેદ લક્ષત મ
ના હું એ લખ્યા પે લખ્યા પે ત પે પરી લખ્યા પે તમને લચા થલા.
હલો.
ત કે ભશ સા સુણીમાં બાર જ ત્યારે કેવા. ઘેરે મજા નહી આવે એધી વાત કે હ. હા હગ. બ કેટલી મળર દર મહિનેર ધવાર. હ મન મ કંતા લાગે હા. હચ મા કઈક મોડા બાર જે હોય ભાઈ. આપડે બી કેવા લોકો કોની ના મજાવાનપુરથી.
તડા મમ્મન ખાવાર કે.
ખબર જને તો બધાને ખબર કરે. હિજવાાઈ દઉું તો તમેી જટ કેને.
હમ્મ. બરાબર છે. ક્યા કરે આ બેંગની.
ક થને ભગ લ ગેલા ડુંગરીી એ બી લડાઈને ગેલો છે.
જબર એલા એ ના કલેજ જાયકી. એનું હમણાં હ ઘરે ઘરે જ કે ભાઈ કે જાય.
દિનીક જવાકે ગાલે.
એ ક ગ કઈ કઈ કર ના કરતા.
અ હું કેવા દો વરી નાલો કેલો છે કે. મ બોલા તે મમ્મી નિમલે પપ્પુ પિયા નિમલે ભ. એટલા મોડ થયો તો હવે મરી પપ્પાનું શું પેલું એટું બધું પોતાનું દિમાગ તો દડા હોય ને. જો યાર ખાવા પીવા પૈસામાં બરાબર દડાવે ભણવા બી દડાવવાનું હું ગઈ ગઈ છેહં.
આડડાટ કરે તો ખરા હો ગ્યા હજુ કયા માગે એ લ.
એમને આપડે કરવા વધડે પીળ નોકરીએ. ગાડી આપીએ પણ કામ જ તો છે ને. પોતે કરવાની હો પછી આપડે મુકા ખને મકવાનું.
ત્યા બી એુંજ કરે કરે કે ત બ કામ કરવા લાગ.
ડુંગરી ગ અ ના. અને ખાણ આવું તો કરવા લાગતો હોય થોડું ઘણું વા. વાટ મરા રોજ વરી કટતોો હોય. રોટલોવી કોઈ લ મા દાદો ખાવનુંને બનાવ તો હો ના હ. બનાાય ના તોકાો લ દકા તો ખિચ દ ના. એ એના પપ્પાપથી કોઈ દિવસ બાઠ મંગાવી લ. વું દેવું અને નાસ્તો પાણીને.
બ એટાવ હજ થો દશમાં બાહો.
આ જાના. નહી આવે તો એને પ્રોબ્લીન થાય આપણનેધું.
બહ વારીમાં સારો કે હાર બહ બાજુ કે તમા હ.
હોવા જ.
એ હતા. હ ચાલે મે ટ્રાય કરી દ.
હમ.